તો હા એની, શું કર્યું તું
બસ કઈ નઈ, આ ટીવી માં વાર્તા જોયા કરું બધી
હે, વાર્તા જોઈ
હા.
તને વાર્તા જોનું, ગમે
અરે બહુ ગમે મજા, આવે વાર્તા જોવાની હા ભળવાની બી બહુ ગમે
હા, બરવાની બહ મજા આવતો નહ, હા
રોજના, રોજના આવે ટીવીમા અલગ, અલગ સ્ટોરી આવે એટલે રોજ, ના મેં જોમ વારતા એમ તને આવડે કે ને
હ, મને આવડે ને પણ બરાબર નહી, આવડે
કે ન એકાદ સ્ટોરી તો આવડતી હોય, હ ને એકાદ, તું કહી શકે ને
સ્ટોરી છે, મારા માઈન્ડમાં પણ હવે, ચાલ ની કઈમ, તને
હારું, હારું કે કે
હા જો આ સ્ટોરી છે, કે એના પપ્પા ને એને એક દીકરાની વિશે છે, એટલે એના પુત્રની વિશે છે કેમી લોકો સ્ટ્રગલ કેવીતે લાઈફમાં લોકો સ્ટ્રગલ કર્યું છે, તે કે નહી, તેના વિશે છે- થોડીઓણી
હા
હા, હા મે ચાલુ કર વાતા વચ્ચે થોડુંક ડાઉટ લાગે, તો કઈ છે ને તો કઈ નહી
હા, કઈ નઈ, કઈ ન તું કઈ સા
હા, હા જોુ એક ગામ છે, ને રાજુ નામનો એક એક છોકરો રહેતો હતો, તે કોલેજ કરતો હતો, તેના પપ્પા મજૂરી કરતા હતા તેની ઘેરની આટલે એકદમ નબળી હાલત, એકદમ ખરાબ હાલત હતી, પણ તેના પપ્પા તેની દિવસ રાત મેં નટક પણ, તે રાજુ તેના પપ્પા સાથે તે ભણતો બી હતો ને પપ્પા તેને મજૂરી કરવા બી હાથે જ આવતો તો તે પછી તે એક દિવસ એવું થયેલું કે રાજુ એ જ કે તેના મિત્ર હાથે એક નવા નવા ઝુઝુજ પહે અ સુઝ પેહલે એટલે નવા એને બુટ લીધા એમ કે તે પછી એવા બુટ એને જોયા હતા અને તે ઘરે જઈને એના પપ્પા ને કે કે પપ્પા મને એક નવા બુટ જોઈ એમ કરીનેને તેના પપ્પા કહે એના પપ્પા એ કહ્યું કે થોડાક મહિના તું રૂકી જાય કે એમ કે પણ કે હમણાં થોડી ક મુશ્કેલી આવતી છે એ કે એટલે બ બ બૂટ લેવામાં બૂટના પૈસામાં થોડીક ગડબડ થતી છે તેના પપ્પા અને એના પપ્પા ગુસ્સે થઈ ને રાજુ ગુ ગુસ્સે થઈ ગયો રાજુ ગુસ્સે થઈ ગયાને પપા ને કહે તમે બહાનું કાઢે એમ કે પછી બીજા દિવસે રાત થી પછી સવાર થઈ સવાર થઈને એના રાજુ એના પ રાજા ની નજરેની પપ્પા ની ચંપલ બહાર પડી ગઈ ને ચપ્પલ ઘણી ઘણી જગ્યાએથી ફાટી ગઈ હતી એટલે મતલબ ફાટીઈને ચપલ એકદમ ઘણી જગ્યા થી કાણા કાણા વાળી થઈ ગયેલી હતી અને તેને પછી ને પપ્પા એ પછી એના પપ્પા ઈજ ચંપલ પહેરીને તે નીકળ ઘરથી નીકળી ગયા પછી રાજુ એ એવું વિચાર્યું જે માણસ એટલે એના પપ્પા વિશે એવું વિચારે કે જે માણસ મારા ચંપલ જે માણસ માટે નવી ચંપલ નથી લેવા અને એના માટે નવા સુજ કેવી રીતે લાવવા એટલે એ પપ્પા એવું વિચારે કે મે નવા બુટ લેવા માંગુ છું મારા ખુદ મારા પપ્પા કાણાવાડી ચુંંપલ પહેરે છે તો પછી તે પહીને પપ્પા સાંજે ઘેરે આવ્યા પછી રા રાજુ એ કહ્યું પપ્પા તમે નવા શૂઝ જરૂર નથી એટલે્પ રાજુ કહ કે મારા નવા બ જોઈતા નથી પછી પછી એવું થયું કે પછી તે રાજુ એના પ આમાંથી એક નવી ચમપેલ લઈ આવ્યો ને પછી એના પપ્પા એ કહ્યું તેના તેના પપ્પાના આંખમાં તેના આસુ આવી ગયા ને રા રાજુને એકદમ ભેટીને તે રડવા લાગી ગયો પછી એક દિવસે એવું થયું રાજજીનામ લાગ્યું કે ભાઈ મેં હું ભણવાનું શરૂ કર્યું છે તો થોડાક વર્ષ પછી નોકરી એટલે એને રાજ્યને એવું લાગ્યું થોડાક વર્ષ પછી મને કે નોકરી મળી જશે હું ભણવાનું હમણાં જ મારું પૂરું થઈ ગયું તો મને નોકરી પણ લાગી શકે પગાર ભી આવા લાગી જશે મારા પપ્પાની હાલત થોડીક સુધરી જશે મારા પપ્પા માટે હું એક બુટ નવી લઈ લે ને પછી એના પપ્પા એને એને જોઈને એના બાજુ જોઈને એકદમ ખુશ થઈ ગઈ ને પછી પછી એમ કે કે બેટા મારી આજે સફળ થઈ છે એમ કે પછી એના પપ્પા એ એને ગળે લગાવીને ખુબ રેડા ને એ તું મારી સાથે મજૂરી કરી રે રાત દિવસ મારી સાથે મહેનત કરી તુ ભી કોલેજમાંથી આગળ વધ્યો તને નોકરી કે મળી કે મને બહુ ખુશી મેયલી એમ કે પછી
એટલું કેમ
એટલી છે તને કેવી લઈ ગઈ
અરે એમ સારું કેવાય એમ વાર્તા પરથી મોટિવેશન બી એક મળે ને આપડે એમ છોકરા અને પપ્પાને સારું કેટલું સારું વિચારે
હા
મને બી આવડીે એક વાર્તા કેમ કે મેલ્લી ને તો મારી સ્કૂલ માં વાતતા કરેલી કે કરું જો આ એ ગામ ઓ ટું તત એ ગામમાં છેને એક ફેરરીયો ઓઠ ટોપી વેચ તો એટલે રોજ ના અલગ અલગ ગામે જાય હ કે ફેર્યો ટોપી વ હારું એમ તો રોજ ના પેલા ટોપી વેચવા જાય તેેરી અલગ અલગ જાતની રંગીન રંગીન અલગ અલગ ડિઝાઇનની ને બહુ ભારે ને એ બધી મસ્ત મસ્ત ટો પીને હું વેચવા જાય એલો રોજ ના એમ એક દિવસે
એક દિવસ એ ગામમાં ગયો પછી છે ને તે ગામમાં એવું કે તે ગામમાં બહુ બધા વાંદરા એમ એવું
હ
તો તે તાં બહુ બધા વાંદરા તો તે એક દિવસ એવું કે પેલો ફેરિયો ટોપી વેચતો વેચ તો થાકી ગીયો એમ બો તાપ હતો કે ની એમ એટલે તે થાકી ગીયો કે તો એણે વિચાઇરુ કે ચાલની આ ઝાડની નીચે મે આરામ કરું થોડીક વાર એમ પણ પેલા ફેરિયા ને ખબર ની હતી કે તે ઝાળવા ઉપ ઉપર વાંદરા બેહેલા હુતા એમ પહી એવુ થિયું કે પેલા વાંદરાએ તો ભાઈ અ પેલો ફેરિયો ઊંઘે તેની રાહ જોઈને પહી પેલા વાંદરાએ એવું કર્યું કે પેલી બધી ટોપ ટોપી હતી તે વાંદરા લોકો બોહ બધા હતા તાં વાંદરા એમ દસ પંદર વાંદરા હોય એમ બધા વાંદરા કુતરાએ પેલા ફેરિયાની જે ટોપી હતી ને લારી પાહે તે બધી ટોપી પેરી લીધી એ લોકોને એવું કર્યુ એમ. પહી જરાક વાર રહીને ભઈ પેલો ફેરિયો તો જાઈગો એમ તે જાઈગોને પછી તો જોવા લાઈગો કે મારી બધી ટોપી કાં ગઈ એમ એવું એ વિચારમાં પડી ગીયો કે થિયું હું થિયું હું એમ. પહી એને જરાક વાર રઈને જોય ઉપર તો બધા વાંદરા એની ટોપી લઈને બેહી ગેલા દેહું એમ પેલું પાહેજ પહી તે પહી વાં તે ફેરિયો તો બો પેલો ચિંતામાં જેવો આવી ગયો હ કે એમ કે બધી ટોપી એ લોકોની વાંદરાએ લઈ લીધી હ વાંદરાએ લોકોને કેમ ક આપે એમ હ કે પહી ગામવાડા બધા ભેગા થઈ ગિયા ને પહી બદા બોહ બદા આવ્યા એમ એ લોકોને અ વાંદરાને પથ્થર મારે તો પેલા વાંદરા હો પહા પથ્થર મારે એવુ કરે હા કે ફેરિયાને પહી બીજા લાકડા મારે તો પેલા લોકો ઉપર થી પેલી દાળી ટોળી ને મારે ને એવું કરે એટલે વાંદરા બી એટલા એટલા પેલા કે ટોપી પેલું મૂકવાનું નામ ની લે એમ ને ફેરીઓ ફેરિયાએ બી ફેરિયાએ બી બહુ બધું કર્યું એમ કે ટોપી પેલી પડી જાય પડી જાય પણ કઈને એમ પછી ત્યાં એક છે ને ગામમાં એક હત હતા પેલા કાકા જેવા એમ કે દાદા જેવા જેવા એ હતા એમ તો તેણે બુદ્ધિ દોડાઈવી એમ કે આપણે એને અ લાકડી માં તો એ લાકડીને એ ઝાળની ડાળી ટોળીને લખે એમ આપડે એને પથ્થર મારીએ તે ઉપર ઉપરથી પેલા અ સફરજન તોડીને લાખે એવું કરે હે કે કેમ તો મે એ એમ કે પેલાએ કીધું કે ભાઈ એમ કેઈ ફેરિયાને કીધું કે તું ભાઈ તારી ટોપી એને એ લોકોને ઉપર લાખ એમ એટલે પેલા વાંદરા બધા બધા ટોપી નીચે લાખી દેહે એમ. તો એવી બુદ્ધિ દોડાઈવી એ લોકોને પહી જરાખ વાર રહીને છેને ફેરિયાએ છેને પેલી એની ટોપી ઉંચએકી હાથમાંથી એમ પહી ફેરિયા એ એને ફેરિયાએ ટોપી લાઈખી વાંદરા પાંહે એમ તો પેલા વાંદરાએ ટોપી એ વાંદરાએ જે માથા પર ટોપી પહેરલી હતી ને એમ તે તે વાંદરાએ હાથમાં પકએડી ફેરિયાએ બી હાથમાં પકએડી પહી ફેરીયા એ ઉપર લાઈખી ટોપી હકે તો પેલા લોકો એ પેલા લોકો ઉપર લાઈખી એમ પેલા એ લોકોએ બી ઉપર લાઈખી પણ ટોપી બધી નીચે પડી ગઈ એમ ને પેલા વાંદરાએ પેલી ટોપી જીલ ઊંચકી લીધી એવુ એમ એટલે બઘી ટોપી પેલા ફેરિયા પહી પાછી મળી ગઈ એમ બોહ મજા આવતી. સ્કૂલમાં હાંભળેલી ટીચરે કીધેલી અમને આ સ્ટોરી તો અમે બધા એટલા હસવા લાગેલા ને સ્ટોરી હાં ભળી ને તો મજા આવી ગયેલી હ કે.
હા બરાબર મસ્ત છે વાર્તા. સાંભળ સાંભળવાની મજા છે. ને રિયલ લાઈફમાં ભી એવું થઈ બી શકે.
એજ ને એમ મજા આવે વાર્તા હાભળવાની એમ કેને રોજ ના મેં તોમ એક-એક સ્ટોરી હાભળું જ મને બોહ ગમે વાર્તા હાંભળવાનું જોવાનું બી બોહ ગમે ને વાર્તાની ચોપડી બી મે બોહ વાંચું તું વાંચે ક ની.
હા મેં બી વાંચું ને
પછી મેં તો પેલો રોજના પેપર ને એવા આવે કે ની તે પેપરમાં ને એવી પેલી વાર્તા રેહ એમ અ રવિ પૂરતી કેવું નામ હોય તે રવિવારે આવે એમ પણ રોજના પેલા પેપરમાં છે ને વાર્તા હોય એમ છેલ્લા પેજ પાંહે ને એવી વાર્તામાં તે વાર્તા વાંચું પહી પછી એના અંદર પેલા પઝલ ને એવા હોય તે સોલ કરવાની બી બોહ મજા આવે તું કરે કે ની
હા મેં ભી કરુ ને મજા આવે નાલી બુક ટાઈપની જે આવે
. મજા આવે એમ પેલું બધું કરવાનું હમણાં તો બીજું કઈ નહી એમ જ શાંતિ છે આ હમણાં સ્ટોરી વાળું જોવા. ને એ પછી ઘરનું કામ કર્યા. એ કરા પછી હોમવર્ક છે થોડુંક. તે એ બધું કરી નાખે એવું બધું કરાય એમ તું શું કર બીજું.
પાછળ બેસી રલી ને તારી યાદ આવી ગ ચાલ ને કોલ કરો શું કરે એમ કરી ને.
બસ કઈ ન એજ ચાલતું હોય રોજ ના. એમ તો ઘરે કંટાળી જવાય એમ એટલે થોડીક વાર જોય એમ ટીવી જોવાનું મજા આવે મને કા પાટ બી બજું તો તું જો જઈ કેને ચટન
હા જો ને તું કયું કાટવ જોઈ.
અરે મે ડોરીમન જોમ પછી ડોરીમન ફેવરેટ પછી છોટા ભીને બધા્ટ બા બહ મજા આવે જોવાની મને.
હમ બરાબર પણ તે તો હમણાં કાર્ટૂન રડતા હતા બંધ થઈ ગયા તો પછી કેવી રીતે જોઈ તો.
અરે એ એ તો ફોનમાં જો એમ કે ન કાર્ટૂન બધા એમ અમુક કાર્ટૂન ફોન. ટીવીમાં તો અમુક જે પેલા પહેલાના એપિસોડ હોય એ પાછા રપીટ. ાય તે તે જ જોયા કરું કાર્ટુનમાં એમ.
હા તેજ ને બરાબર. તો કે કઈ એક્ઝામ એક્ઝામ આઈી પા કરી હતીી કે ન હમણાં તો.
હમણાં જ હમણાં જ ટેન્થની એક્ઝામ પાસ. કઈ ર અ ઇલેવન્થમાં આવી. અમે વિચારતી છે કોમર્સ લેમ સાયન્સ લે કે આર્ટસ લેમ એમ કરીનેમ.
સાઈન્સ લ સારું પાછ કોમર્સમાં તો ફાફા મારતી જ નહ તું સા કોમર્સમાં જ હ ને પછી તારે. હ લેવાનું ડોક્ટર બનવું હોય તો પછી સાયન્સ લે સાયન્સમાં સારું પડે પાંચ વર્ષની. કોલેજશે કમપ્લીટ ડાયરેક્ટ ડો. ની લાઈન પકડી લે ત્યા થઈ જવા એ.
એ તો જોવા ચાલ હી એ તો ધીમે ધીમે જોવાજુ બધાને પૂછા. પછી મોટા લોકો બધા ભાઈ લોકો. છે એ બધા ને પૂછે ને પછી બધું ડિસિઝન લઈને કરાય તો બધું મેં તો.
હા તેજ ને એ તો બધાને બધાની જાણકારી લઈને પછી જ ડિસઇડ કરી લે. ત ત્યારે આગળ હું કરવાનું છે કે હું કરવાનું ઇલેવન્થમાં આવી ગય છે હવે તો ચક. માઇન્ડ માં હવે થોડું ઘણું આવવા જોઈએ. આગળ મારે હું કરવાનું છે તે ડિસાઈડ થઈ જવું જોઈએ પેલે થી જ.
હા ચાલ ને તમે કરી દ્યાને.
હ સારું ચાલતો. મ હખદીીશે હા